હલો
હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
બસ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં શું કરું છું હાલ
બસ હમણાં દિવાબત્તી કઈ રી
અચ્છા
હલે જમવાની તૈયારી શું બનાવું શું બનાવવું બસ એ ચાલુ જ છે ને કતી હમ
અચ્છા બધાનું આમ જ છે હાલ તો
હા દિવસ ખાાવ તો રાતના હું ખાવું બસ જ
આજ આજ સમસ્યા છે હા હા સારું સારું સારું
હમ આજનો દિવસ કેવ
તમારી તબિયત પાણી સારી અચ્છા
ભણવાનું કેવું હલેશ
હાલ મસ્ત સારું ચાલે છે આજે ટેસ્ટ પણ હતું ઇકોનોમિક્સનું
હા
હા
હમ હમ
તમારું કેવું ચાલે છે
બસ અમારું સારું છે શું ખાતું બપોર ને
બપોરે આજે મેં ખાધું ગંવાની સબ્જી ખાધી
હા
તમે શું ખાધું આજે
અમે દાડભાત
અસ દાલ બાટ
ફ્લાવર બટેાકાનું સાક રોટલી
અચ્છા હા ખબર જ ન પડ હવે વિચારવું જ નહી આવતું કે શું ખાઈએ શું નાખ
હા બસ ઈજ ને ભી
આજ છે બધાનું પપ્પા કહે કે આ મને નહીં ખાવું હું કહું કે મને આ નહી ખાવું સ ગ
હા અમારા ઘરમાં એમ જ છે હમણાં ક્યારથી વિચારી છેને પૂછું ઓને પૂછું કે ભ શું બનાવવું શું બનાવવું શું બનાવવું જવાબ જ નથી મળતું
અચ્છા ના મારી મમ્મી પણ પૂછપૂછ કરે છે કે શું બનાવું તમારા માટે હાલ પણ રાત્રે પણ વિચાર ચાલવી ચારું વિચારો કરે છે કે શું બનાવું તમારા માટે હાલ તો નખરા તો બધાને છે હ
હા એજ ને બધાને એકમત નથી હોતો. તો આ ઓલી સબ્જી ખાય તો બીજો ઓલી સબજ ના ખા બસ
હા હા આજ છે બધાના ઘરે હવે તો
હા
પર એક એક શબ્જી ભાવતી પણ નથી. બે દાડા પેલા ખાય પછી એ સબ્જી ભાવતી પણ નથી દાલ ચાવલ પણ
હા શિયાળામાં જ બધી સબ્જીઓ ભાવે આ ઉનાળામાં તો કઈ નથી ભાવતું
હી
કઈ સબ્જી નથી ભાવતી ઉનાળા માં તો
અચ્છા તમે મીઠી દાલ ખાાવ છો કે અ
હા ખાટી મીઠી તુવેરની દાળ ખાઈએ બાકી મૂગની દાલ બનાવી ને ત્યાઓ તો લસણ વાળી બનાવી
અચ્છા સારું
ચા પાણી પી લીધા
હા હા બસ હાલત ચા પીધી ચા વર ચા વગર તો ચાલતું જ નથી.
અમારે તો ચાર વાગે હોય ચાય પાણી
અચ્છા નહીં મેં તો હાલત મેમેં તો લેટ પી પીએ ચા તો
હા
હ
હમ હમણા આઠ વાગે જમવામા આવી જાય એટલે વેલું જ કરવું પડે બધું
હા હા અચ્છા અચ્છા
હમ આજ શનવારની માર્ક તમારે અહીંયા લાગે ત્યાં ગઈ સબ્જી લેવા પછી.
સનીવા લાગ છે.
બુધવાર શનિવાર અઠવાડિયા માં બે વખત બાજુમાં અમે મહારાષ્ટ્ર જલગામંમાં રહીએ ને કપરાડા એરયો છે અમારો
અચ્છા અચ્છા
એક બુધવારે લાગે
હા આવે છે એના ક્યા બોલતા મોબાઈલમાં કે ભાઈ. અ એના ક્યા બોલ આટલે આટલે લાગે છે બુધવાર યા શનિવારે માર્કેટ કેટો લાગે છે.
હા
બડોદામાં પણ આજ છે શનિવાર બુધ. ધવારે સુરતમાં પણ આ છે મારી બુવા રહે છે ને મારી ફઈ રહે છે તો એટલે એ કેહે છે કે હાલ સબ્જી લેવા ગઈ છું યા કોઈ માર્કેટ ગઈ છું.
હા અમારે એમ જ છે એટલે જઈએ પછી અડધી કલાક પોણી કલાક અહીિયાયા બાજુ માં છે એટું દૂર નથી બુધવારની થોડી દૂર છે શનિવાની બાજુ માં છે.
અચ્છા બઉ ભીડ ભીડ પણ આવતી હશે.
હા બઉુ ભીડ હોય ત્યાં પણ સચી મળી એટલે આઠ દિવસ ની ભેગી ટેન્શન નહી રોજ બાર જવું શાકભાજી વાળું આવે ત્યારે
કે
સવાર નર ન મળે જવાનું રોજને રોજ આવતાય નથી ભાજીઓ બહોત મોંઘી છે ને એટલે આવતાય નથી.
હાલ બઉ મેહગાઈ બહ વળી ગઈ છે. એટલી એટલી મહેંગાઈ વળી. ગઈ છેને, આ યુદ્ધ માટે
કિલો ક્યારે સાંભળી છે, કોથમબી કોથમબીર ચારસો રૂપિયા કલો દઈ છે. હા એટલી મોંઘી થ ગ તો, અહં ચારસો રૂપિયા કિલો છે. વીસ રૂપિયાને એટલી ગ્રાક આપ હા એસી રૂપિયા પાાવ.
ભાઈ એજ ને અમારી દાદી જાય છે ને માર્કેટમાં સબ્જીઓ લેવા. તે કહે છે કે હાલ એઇટલી મંગાઈ ચાલે છે વચમાં ટમાટર પણ મેગા થઈ ગયા હતા.
હા એસી રૂપિયા થઈ, ગયા હવે એ માથી ચાલીસ થઇ ગયા છે.
હ એજ ચાલે છે, હાલ યુદ્ધના કારણે પેટ્રોલ પણ રૂકી ગયો. વચમાં બોવ એ મંગાઈ બી વધી ગઈ એ દિનભર દિનમાં.
હા અહિયાં આપણા સિંધી ને તો હાલે જ નહી કોઈ વસ્તુ વગર. અમારે તો કોથમીર વગર પણ નો હાલે
હા, ચાલતું નથી. ચાલતું નથી એક એ એક સબ્જી ના હોય છે. ને કે કોઈ પણ એને ક્યાં બોલતે ખાવામાં તો ચાલતું નથી કે આ શું શું છે. આના વગર તો
હ મરાઠી લોકો કે કે તમે એ લોકો કેઇકે તમે કોથમીર આટલી મોંઘી છે. તોપ વાપરો છો તમે અમને હાલે નહી અમને તો બધું જોઈએ. પર્ફેક્ટ ઓકે અમે હમણાં લેતા જ નથી વીસ રૂપિયા ને જરાક કોથમીર આવે એમાં એક બે દિવસ હાલે એમાં હું ફરક પડે ન નાખવાની અમને ન હાલે.
અ ચાલતુ નહી ભાઈ ભલે થોડું લાઈએ. પણ ચાલતું નહી ભાઈ વગર તો
હા એટલે ને જરાક ભલે નાખવું પણ નાખવી છે. એમાં
હા ભલે થોડું નાખો.
હા દાળ તો એમનેમ ભાવે જ, નહી કોથમબીર વગર.
હ હ હા હા એજ છે અને કોઈ, કઈ સબ્જીઓ પણ સબ્જીઓમાં પણ ના ભાવે છે કોથમબીર
હા એ હમ.
લીંબુ લીંબુ ભી નહી ભાવે લીંબુ પણ એને કે બહુ મહેગા થઈ ગયા છે.
હા હમણાં તો હરિવાર સસ્તા થઇ ગયા હમણાં પેલા વચ્ચે બહ મોઘા હતા હમ
જયારે અ, શું હતું યુદ્ધ ચાલતા હતા ઉનાળુ હા
ત્યારે બઉ મોંઘા હતો હમ
એ જ એ હા પણ હાલ સસ્તા છે. લીંબુ
હા હાલ તો દસ રૂપિયા હમણાં જ લઈ આવી હું લીંબુ ને બધું કોથમબીર.
અચ્છા
હમણાં એક સાથે, અઠવાડિયામાં એક તો બુધવારે જ લઈ આવવું શનિવારે જવાની જરૂર ન, પડે પણ આ ગરમીમાં ખરાબ થઇ જાય છે ને થોડી થોડી લેવી પડે છે નહીતર તો આઠ દિવસ ની ભેગી જ, લઈ આવી અમે
અચ્છા હાલ પણ ગરમી પણ બહુ છે, ને વરસાદ પણ નહીં પડતી.
હા ટમાટા ને ખરાબ થઈ જાય છે. એટલે પછી ટમાટા એ બરી, હમ
કાલે સુરતમાં પણ બહુ જ વરસાદ હતી એટલી વરસાદ હતી, ને સુરતમાં પણ
હા, તમારે ત્યાં હતું કે નઈ ને
ના હમારે વરસાદ પડી છે. પર આટલી નહી પડી કે ભાઈ એક દિવસ આ, એક દિવસ આટલી પડી હતી આ એટલી રવિવારના દિવસે એટલી પડી હતી વરસાદ પણ હાલ એટલી એટલી કેટલો બફારો મારે છે ને કે એ બહાર જવા માટે પણ વિચારવું પડે છે કે પસીના છૂટે છે હવે બહાર જવા માટે તો હલો હલો, હલો હમ હો ગયા ચાલો, તો મેં ક્યા કરું મેં એક બાત નિકાલ દુ તો માઇક તો બસ કોથમબીર બતા રહી એ ના, હલો
હા, ચાલ હા, હાલો જય શ્રી કૃષ્ણ
હલો, આવાજ આવે છે મારી
હા, આવે છે, આવે છે
હલો
બી એ
મને લાગ્યું વચમાં કોલ કટી ગયું
હા, મને એમ જ થયું કટ થઇ ગયું એટલે, હમ
હા, પછી મેં ચાલુ કરીને જોયું કે ના પર હાલ તો બાકી છે સાત અને તીસ, ત્રીસ મિનિટ ઈસ થઈ છે હાલ તો
હા, હા, આજે કેટલા કોલ કર્યા
આજે મેં હાલ જ કર્યો છે બે જ કોલ કર્યા છે કેમ કે મારો મારું શું આજે જ હું એને ફ્રી હતી કાલે એક પણ કોલ નહોતો કર્યો કેમ કે આ મારો શું ટેસ્ટ હતો તોમે સવારે આ એટલે કાલે મારા પાસે મેસેજ આયો, તમારો પણ મેસેજ આયો તો પણ કાલે હું ફ્રી જ નથી, એક મતલબ એક મિનટ આમ ફ્રી નહોતી કેમ કે મને હે ને પીપીટીપ બી બનાવી હતી અકાઉન્ટ અને સ્ટેટની તો એટલે હું ફ્રી નથી અને ઇકોનોમિક્સ ન પેપર પણ હતો આજે ટેસ્ટ હતો મારું તો એ તો એટલે કાલે તો એક પણ કોલ નહી લાગ્યા પરા ના હાલ, હાલ બેગ લાગ બેગ
હા, હા, હમ, હમ, ચાલ રાખો ના, ના અમારો ય બીજો કોલ છે
અચ્છા, કેટલા પત્યા તમારા કેટલા થયા છે હાલ
બે થયા પરમ દિવસે ને બે આજે ત્યા ચાર
અચ્છા, તમે હાલ જ જોઈન કર્યો છે ને હા પરમદ પરમદિસી જ કર્યો છે તમને
કાલે વરી કોઈ ફ્રી નહોતું ને બપોરને આવ્યો તો તો હું ફ્રી નહોતી એટલે એવું થયું બધું
અચ્છા, હા તમારો આયો તો, સાંજે ફોન સાંજે મેસેજ આયો તો મારી મમ્મી કેતી હતી પણ મેં કીધું કે તમે કહો ભાઈ શ જ્યારે હું ફ્રી થયું ને ત્યારે હું મેસેજ કરીશ
હા, હા
હમ પણ કાલે હું શું રાત્રે રાત્રે પણ ભરતી તી હતી પણ એટલે મેં ફ્રી જ નતી કાલે પણ
હા, હા, વાહ
હવે આજે ફ્રી છું, કાલે પણ ફ્રી છું, કાલે તો રવિવાર છે હા, કાલે છુ્ટી, એક આ દિવસો હોય છે ભહેના ક બોલતા હપતામાં કે એક છુટ્ટી પણ મળી જાય ને કે હા શાંતિ હેળો
અરે તોકામમાં તો કોઈ છુટી જ નથી મળતી
હા, હા, હા, હ
થ કે ક્યારે મળે, એક ક્યારેક બાર જમવાનું હોય તો એમ થાય કે સારું આજે જમવાનું બનાવાનુ, જમવાનું મેન બડો, મોટો ટેન્શન છે એ બનાવવાનું
ખ લોકો કહે છે કે ખાવું તો જલ્દી બની જાય પણ જે વિચારો ભણે છે પડે છે ને એટલો ટાઈમ લાગે છે ને એમાં તો.
હા એટલે એમાં જ બહુ વાંધો છે ને બનાવવામાં તો નથી કઈ વાંધો પણ વિચારવામાં ને શું બનાવવું ને શું કરવું ને પછી પછી તો રસોડામાં ચ તો અડધી કલાકમાં થઈ જાય કામ.
હા ત તો એક દિમાગમાં હોયું છે ને હા ભાઈ મને આ બનાવું છે આ બે ડડીશો બનાવી છે બનાવી છે. તો બસ ફટાફટ લાગી જઈએ બનાવવા માટે તો
હા એ ને હમ તમે કામકાજ બધું હાથેથી કરો.
હા હા હા મે હું કરાવું છું મમ્મી ને પણ કામ
હમ
અ આવડે છે મને મને શું કુકિંગમાં બહુ શોખ છે મબ મને આવડે તો બધું બધું જ ખાવું બનાવવા આવે છે હવે તો અને ઘર ન કામ પણર મમ્મી નહી કરાવતી મમ્મી કેહે છે કે તું પ હાલ તો ભણ એ તો થઈ જાય પછી પણ પણ મને શું હું હાલ અગિયારમાં છું
અગિયારમાં મે એમ હા હમ હમ
નહી મને બહુ શોખ છે ક્યારે હું ફ્રી થઉં ને અહીંયા ક્યારે ભાઈ ભણી લીધું છે તો એટલે મને ક્યારે પણ ભૂખ લાગે છે અહીં મારી ભૂનને ભૂખ લાગે છે એટલે હું બનાવીને આપી દઉં
હા હા
હ એ ન કર તો અધિકતાર તો મમ્મી જ કરે છે બધું કામ તો મમ્મી અને દાદી જ કરે છે
હા
હા
હમ અમે નાના હતા અમને બનાવવાનુંને બહ શોખ હતું અમારા મમ્મી બધું કરવા કામ આજકાલ ની છોકરી નથી કરતી હ કોઈ
અ્છા હ હા
આજકાલની છોકરીને ક્યાં શોખ છે એટલો બધો તમને છેયારું છે આમ
હાલ હા હાલ શોખ જ નથી કે છે કે આ શું છે આ શું છે આ થોડી
ખાલી બારે જમવાનું બારે ખાઈ આવવાનું બારે ખાઈ આવવાનું બસ એક જ વાત છે બધાની
જે કહું બહાર ખાવાનું બહારથી આવવાનું બસ બહાર બહાર જઈએ આ અમે જેટલું પણ કહીએ સવારે લેટ ઉઠવાનું કઈ કરાવવું નહીિ કેમકે મારી ફ્રેન્ડો પણ આવી જ છે પ મને થાય છે કે ભાઈ એક રવિવાર મળે છે એમાં પણ આપણે થોડું કામ ના કરીએ તો શું કરીએ હવે તો
હા એ જ ને આપડે તો એમ કેમ કે માને થોડી આપણે મદદ
હા એ પણ કેટલું કરે એ પણ કેટલું કે
હમ અમારું એમ જ હમ
અર મમ્મી બાર વાર પણ જાય છે ને તો અમને દિક્કત નહી થતી કેમ કે મને આવડે છે બધું તો ભાઈ હવે જાય ક્યારે ક્યારેગર મમ્મી જાય છે ને બહાર સ એ મતલબ બે વાર